હેલો
કેમ છો
મજામાં મજામાં
એક વાત પૂછું છું તમે
હા બોલો ને
પર્યા પર્યાવરણ વિષય બોલું છુ.
પર્યટન વિષય માટે ચા ચાલશે ચાલશે બોલો ને ખુબ સરસ વિષય છે, પર્યટન એટલે ફક્ત એક જગા હતી બીજી જગા ન જેવ નથી પણ નવી જગ્યા જોવાની નવી સંસ્કૃતિ સમજાવાની મન તાજુ કરવાની અને જીવનમાં નવા અનુભવ મળવાની સુંદર રીત છે.
અ ખૂબ સર રસ બી છે. હા સાચું છે સારે આપના રોજાની એક સરારખી જિંદગીથી થોડી વિરામ લાગે છે. અને નવીન જગા જાવ જોઈને ત્યારે મન પણ ખુશ થાય અનેમ ગુણ પણ શિકવ પણ મેળ છે.
બરાબર હ બિલકુલ પર્યટન માણસને ફક્ત આનંદ નથી આપતું પણ જ્ઞાન અનુભવ આત્મવિશ્વાસ અને જીવનને નવો દ્રષ્ટિકોણ પણ આપે છે. પર્યટન શું છે.
પહેલે તો એક હ પર્યટન તું કેવી રીત રીતે સમજાવે
પર્યટનલે આરામ જ્ઞાન આનંદ અથવા અનુમ માટે પોતાના રોજ નથી કથી બીજું કોઈ જગા એ જવા જવા એ ધાર્મિક ઐતિહાસિક અને પ્રાકૃતિક સંસ્ પ્રાકૃતિક સાહસી અથવા મનોરંજન માટે પણ હોય શકે
હા, ના એ ન પર્યટન અર્થ ફક્ત ફર ફરવા જાવ એવી નથી. પણ એ મશીખવું ગૂજન આવે અનુભવ પણ સમજો છે.
એકદમ બરાબર છે પર્યટન શા માટે જરૂર
બોલું છો.
હા પર્યટન શા માટે જરૂરી છે.
ઘણા લોકો કહે છે કે પર્યટન જરૂરી છે. એ શા માટે
હમ ઘણા લોકો કહે કે કે કારણ કે પર્યટન થી મનને આરામ મળે છે. તના ઓછો થાય છે પરિવાર સાથે સમય મળે છે. નવા લોકો નો મળવો થાય છે, નવી સં સંસ્કૃતિ જોવા મળે છે અને જ્ઞાન પણ વધે છે.
હ ના ઘરકામ જેવી જિમ્મેદારીઓને ચક્ર થી થોડા બ્રેક પણ મીલે છે મન તાજું હોઈ ગય છે.
હ બરાબર સાચી વાત છે બિલકુલ પર્યટન ને અને માનસિક તાજગી સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે, હા
હાના જ્યારે આપણ નવી જગા જાએ પ્રકૃતિ જોએ રોજાની ચિંતાથી દૂર રહી ત્યાંની મન હલકા હોય છે તનાવ કંટાળી આ માનસિક થકાવ છોય ગઈ છે શકે છે હા એટલે પર પ પર્યટન માટે પણ એક પ્રકારના રિફ્રેશમેન્ટ છે વિચારજો હા ના હા ના
જ્ઞાન વધારે છે
હમ ખુબ સારી નવીન પર્યટન એ ઇતને પર્યટન માટે પણ ખૂબ પ્રકાર રિફ્રેશમેન્ટ છે
એકદમ સાચું જ્ઞાન વધારે છે
પર્યટન વિજ્ઞાન પણ વેદ છે ને
વધે છે જરૂર જરૂર સારી આપણ કોઈ ઐતિહાસિક જગહ હા સંગ્રહાલય મંદિર કિલ્લો સમુદ્ર કિનારો પહાડ જંગલ અથવા બીજા રાજ જમ જઈ ને ત્યારે એ જગાઓ ના ઇતિહાસ લોકોની રાહાની ભાષા ભોજન પરંપરા ઘણું શીખવા મળે છે
સાચી વાત છે ના
હા ના હા ના પુસ્તકમે વાંચુંની એક વાત છે એ એક જગા આપે પોટેને આંખે જાઉવની અલગ અનુભવ છે
બિલકુલ બિલકુલ પરિવાર સાથેનો સમય મળે છે પણ મદદ કરે છે હા
હમ પર્યટન પરિહન એ નાજી એકલા આવીને પણ મદદ કરે છે ને
હા હા આજકાલ બધા પોટ ના કામ કામમાં વ્યસ્ત હોય છે પર્યટન દરમિયાન પરિવાર સાથે સમય બીતવાવો હસવું ખાવું ફોટો લેવા ચર્ચા કરવી આ બધું સમય ને મસ બધું બનાવેે છે
હા ના હા ના આવા બુદ્ધિને સંબંધ બહુ જ સમજ છે હા ખાસ કર કે બોલા કે સાથ ફિરવા જઈએ તો એ પણ ખુશ થાય અને શીખી શીખે પણ ઘણું
બરાબર બરાબર મિત્રો સાથેનું પર્યટન ત્ર સાથે પર્યટન કરવું પણ મજાનું હોય છે હ
હા ના હા ના ખુબ મિત્ર સાથે જાયને હ
હમ બરાબર છે
ખૂબ મિત્રાને સાત મજા મે હસ રમાવા યાદી બનાવાની મજા અલગ જા છે. પણ સાથે જિમ્મેદારી પણ રખવી છે સમયે ખર્ચ સુરક્ષા એ એક બજાની સુવિધા ધ્યાન માર્ગ ટખાવી
બરાબર હા ફક્ત મસ્તી નહી પણ યોજના પણ જરૂરી છે
હા બિલકુલ બિલકુલ. ભારતમાં પર્યટન ઘણા પ્રકાર છે.
હા પર્યટન ના ક્યા ક્યા પ્રકાર હોઈ શકે.
ને ઘણા પ્રકાર છે પ્રકૃતિ પર્યટન પહાડ ઝરણા સમુદ્ર જંગલ અ ધાર્મિક પર્યટન હે મંદિર તીર્થસ્થળ ઐતિહાસિક પર્યટન હે કિલ્લે મેહેલ સ્મારક સમુ સા સાંસ્કૃતિક પ પર્યટન હૈ. લોક કલા ઉત્સહ ઉત્સવ પરંપરા સાહસી પર્યટક હૈ ટ્ર્રેકિંગ રીવર હૈ લિફ્ટિંગ. કેમ્પિંગ આરામ મે ટુ પર્યટન હૈ હિલ્સ સ્ટેશન રિસ્ટસ્ટેલ બીચ
રિસોર્ટ બીચ. વાહ એટલે દરેક વ્યક્તિને પોતાની પસંદ પ્રમાણે પર્યટન મળી શકે.
હા એકદમ એકદમ.
મને તો પ્રાકૃતિક પર્યટન ખુબ ગમે છે આ પહાડ નદી હડીયાળી ઠંડી હવા મન ખુશ થઈ જાય.
હા ના હા પ્રકૃતિ જગાવ મન શાંત આપે છે. શહાની ભીડભાડ આવાજ થાવપોળ થી દૂર જાય છે પ્રકૃતિ વચ્ચે સમય બિતાવે એક એ એક સુંદર અનુભવ છે.
અચ્છા. હા એમાં મોબાઈલ પણ ઓછું વાપરવાની અને શૈક્ષણ્ય ને જીવો જીવો મેં ગમ્યા હા.
બિલકુલ બિલકુલ ધાર્મિક પર્યટન નો મહત્વ બોલું છો. લોગને ગમે છે શમ ગુમ ખાસ ખાસ છે.
ધાર્મિક પર્યટન માં શ્રદ્ધા શાંતિ આધ્યાત્મિક આ અનુભવાની મન ના સ્થિરતા મળે છે. લોગો મંદિર ધામ તીર્થક્ષેત્ર દરગાહ ગુરુ દ્વારા જેવી જગા એને જઈને મનને શાંતિ અનુભવતા હોય.
હા ના હા ના. આ એ ફક્ત યાત્રા નથી પણ ભગવાની પણ સફર હો છે. સફલ છે.
હન સાચી વાત છે. હા એક મિનિટ
જરૂરી કપડા પાણી બોટલ થોડે નાસ્તવે દવા મોબાઈલ ચાર્જર આઈડિયા પ્રુફ કેસ એન્ડ ઓનલાઈન પેમેન્ટ. ની વ્યવસ્થા હવામાન અનુસાર સામના સિનિયર સિટીઝન ની બેસિક ફાસ્ટ આ આઈડિયા
સેનિટાઈઝર એન્ડ બેઝિક એફર્ડસેષ્ઠ.
હા ના હ ના.
આ નાની વસ્તુઓ પણ ખુબ કામ લાગે છે.
બિલકુલ. સુરક્ષિત પર્યટન પર્યટન કરના સુરક્ષા પર પણ ના ધ્યાન રાખવું જરૂરી છે.
ખુબ જરૂરી છે અંજાન જગા એ સાવધાન રહેવું. રાત્રે ખૂબ એકલાના ફીરવુ. જરૂરી નંબર પાસે રાખવા સામાન નું ધ્યાન રાખવું. પાણી ભોજન સ્વચ્છ લેવું લોકો નિયમ માનવા પડી છે હા મજા સાથે સુરક્ષા પણ જરૂરી જ છે.
એકદમ એકદમ સ્વચ્છતા રખવાની પર્યટન કરતા સ્વચ્છતા રાખવાની માટો. બ જરૂરી
કારણ કે ઘણા લોકો ફરવા જાય છે ને પણ કચરો ફેંકી દે છે પ્લાસ્ટિક છોડી દે છે અને જગા ગંદી કરી છે. આ ગલત છે પ્રાકૃતિક અને ઐતિહાસિક જગાઓ ના આપની સંપત્તિ છે. એને સ્વચ્છ રાખવાની આપની જરી જવાબદારી છે કે.
હા ના જ્યાં ફરક જાય ન ત્યાં સ્વચ્છતા રખવાની આ નિયમ હોવે જાય છે.
બિલકુલ બિલકુલ
ઠીક છે બેન અભે ઘુમા ના જાય છે તો સ્વચ્છતા રખે જાય છે ઘુમાનું બહુત સારી જગ જાય છે
હા પર્યટન સ્થળાનું જોવાની જવા પડશે. બાળકો ન બી ખબર પડે છે ને ચાલસ બેેના ધ્યાન રાખજો બીજું કોલ ભ વાત કરી છો.
અચ્છા અચ્છા ઠીક